હેલો. હલો હા હલો. નમસ્કાર સર.
હમ, બસ મજામાં. તમે કેમ છો?
અમે પણ એકદમ. અમે પણ એકદમ મજામાં.
ક્યાંથી બોલો છો? ક્યાંથી બોલો છો?
અમે અમે તોય મોં
ક્યાંથી બોલો છો તમે?
આ બધું આનામાં શેર નથી કરવાનું.
અચ્છા ઓકે.
હા. તમે શું કરો છો?
અમે ઓફિસમાં બે થા છી.
ચ્છા ઓફિસમાં કંઈ કામ નથી અમણાં તમને?
માં છે.
અચ્છા એવું છે. ઓ કે. પણ શું કરો? જમી લીધું કે ચાય નાસ્તો?
તો
પણ ચાય નાસ્તાનો ટાઈમ છે?
હમ્મ, ચાય નાસ્તાનો ટાઈમ છે.
આચ્છા, ઓ કે. ઓ કે, પાછું કેવું ચાલે છે? તમે અ ક્યાં બસ, કંઈ નઈ અમે અમારું થોડું કામ કરી રહ્યા છીએ.
શેનું કામ પાંચ
અમારું કામ છે કોલિંગ કરવાનું કસ્ટમર કેરનું
કસટમર કેર કઈ કસ્ટમર કેર?
જિયો કસ્ટમર કેર.
અચ્છા, શું કરો છો આમાં કોલિંગમાં?
કોલિંગ માં શું જે લોકો ના રિચાર્જ ન હોય એમના પાસેથી રિચાર્જ કરાવાનો.
અચ્છા, મારો પણ રિચાર્જ નથી.
અચ્છા, તો તમને પણ તમને ભી કોલ કરીને કહીએ કે તમે રિચાર્જ કરાવી લો.
અચ્છા. અમ્મહ.
હા, બાકી હવે આપને એક ટોપિક કોલિંગનું શું છે કોલ કરવાના હા, આપણા પાસે કે ન એક ટોપ પિક પર વાત કરવાનું છે.
હમ્મ.
આમાં આપણી જે ફેમલી લસ્ટ અ બીજો ટોપિક છે ટ્રાવેલિંગ. આવી રીતે આપણે અલગ-અલગ
ઓકે.
માંની છે અને એમાં બન્ને માંથી હા, એમાં ફરવાનું આવે પછી હા ટ્રાવેલિંગ હા આપણેે પણ ખાવા પીવાની વસ્તુ નું પણ આવે તમે ખાવા પીવાની વસ્તુનો શોખ છે.
બઉુ જ.
આજ હા. એ આટલું વિચારીને જવાબ.
આટલું વિચારીને જવાબ આપો છો.
વિચારીને શું વિચારીને વડ મીનભાઈ‌ વિચારીને.
એની વસ્તુની શોધ થઈ અને ખાવાની એટલી માનું.
હું.
શું શું તમારી ફેવરિટ વસ્તુ શું છે. શીખાવાવામાં.
ખરી પા
એના સિવાય હા હલો. એ‌ એના છેવા. એના સિવાય ખારી ભાત સિવાય.
એના સિવાય તો પાની પુરી, દહીપુરી, સેવપુરી
આહે. હા, આપડી વાહ! તો વા પછી કચ્છની દાબેલી
શરમાઓ છો બો
લાઈન રાખીલો બિલકુલ નથી સ શર્માતા. એમાં શું શર્માવાનું? હા, એ તો તમને ઓળખીએ છીએ. બહુ સારી રીતે. બહુ જ સારી રીતે નઈ નહીં મતલબ. હું, હમ, હા. પણ તમે અલગ અલગ પડા દેશના કેટલા ઘણા બધા અલગ અલગ રાજ્યો છે.
હમ.
કંઈ અલગ અલગ રાજ્યની બધી વેરાયટીઓ ટેસ્ટ કરી છે?
હમ. અસ્મિતા ટેસ્ટ કરું કે? કશ તે દાબેલી છ. તે ટેસ્ટ કરી છે?
હા, કઈછની દાબેલી મુંબઈના વડા
હમ.
પાાવ
ઉલ્લાસનગરનો કોઈ પ અઆ
ગુલાબ જાંબુન, રસોગુલ્લા, મિસ્ટ તાન
તમે ક્યાંથી વાત કરો છો? ન્યા આવું .
આ બધું આપડામાં શેર નથી કરવાનું.
વાંધો નહી
હા. અરે ગુજરાતીમાં વાત કરીએ જ. હા પણ ગુજ રાતી માં વાત કરીએ. છે એટલે ગુજરાત માં જ રહીએ છીએ.
કઈ જગ્યાથી.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
હમ્મ હમ્મ તો તમારું . બેગ્રાઉન્ડ. કોલીફીકેશન. કેટલી મિનિટ વાત કરવાની હોય આમાં?
દસ મિનિટ પાંચ મિનિટ થઈ ગઈ છે છ મિનિટ થઈ ગઈ છે પાંચ મિનિટ વાત કરવાની છે.
. હમ્મ હમ્મ શું થાય.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
હમ્મ અમે ઓફિસ માં બેઠા છે. છે.
અચ્છા ઓકે વાંધો નહી હા એ તો તમારી સાચી વાત છે કે તમને ઓફિસ માં છો એટલે તમે બિઝી હોવ. પણ મને એમ લાગ્યું કે તમે ફ્રી હશો એટલે તમને કોલ કરવા માટે કીધું.
તમારો ટાઈપ
નઈ નહી અમે પણ અમે પણ બીઝી માણસો જ છીએ એકચુલી અમે પણ બીઝ માણસો .
તમે ફ્રી માં બેસી ને ફોન કોલ કરતા હો.
હા ફ્રીમાં કઈ નથી તમે કરો તો ખબર પડે.
હમ્મ ઘરે બેસી બેસીને તમે એ જીયો માં કોલ કરો ને અ કરો અને બીજાને તમે ડિસ્ટર્બ કરો
હે હા જો અમે હમણાં છે ને દ્વારકા ફરવા માટે ગયા હતા દ્વારકાધીશની
ત્યાં, તમે ખીચડી ની રોટી ખાધી? કડક કડક.
હાા ખાધું ને.
કળી ખિચડી ની રોટી. કડક રોટી હોય. કડક રોટી હતી કઢી હતી.
અચ્છા પછી ત્યાારથી કે અમે કેટલા ગણી અલગ અલગ જગ્યાએ ફરવા ગયા હતા.
બેટ દ્વારકા ગયા હતા તમે?
હા હા હ. હા.
ખાદી તી
શ્રિખંડ બિહારડી
ચ હ
હા રોટી ત્યાંની સારી હતી
હમ
ત્યાંની રોટલી થોડી
હ ઓલી રોટી મારી મમ્મી ની ભાવી હતી
હા એટલા માટે જ
હમ મારી મમ્મી એ બે ત્રણ વાર શ્રીખંડ લીધી હતી એ પિજપેરી
અચ્છા
બુંદી પણ બની હતી પણ મને નહી મળી બ
બ મળી હતી તમને તમારા મમીને બૂદી મળી ક્યાં થી અને તમારા મમ્મી બે ત્રણ વર્ષ પણ દીધીી
હમ
અછ ઓકે ઓકે કઈ ને સારું ચલો મજા આવી ને ફરવા મ હવે પાછું તમને દ્વારકા જવાની ઈચ્છા છે કે પછી
નવા માટે
અચ્છા ખડોલી થી ગયા હતા અધિક મહિના અધિક હા તો અચ્છા હા બધા પાપ ધોવા મળે
આ મારી કમાં
હ ગંગામાં તમારા પાપ ધોઈ આવ્યા ને
હમ મારી વાઈફ ની કાનમાં પાણી થયું હતું
હ કેટલ છે હા હલો
ત્રીસ કે ચાલીસ મિનિટ ચાલીસ સેકન્ડ બાકી
હલો
હલો
હલો તમને મારો અવાજ જ આવે છે.
એકદમ ક્લિયર્લી આવે છે.
હા. પણ હવે છે ને અમે તમને. હલો. હલો. હા. મારો અવાજ આવી રહ્યો છે?
હા, બોલો.
હલો, હ હા હા. હલો, આવાજ આવે છે. અરે યાર, હેલો, હેલો,